હા સુું મિત્રો તમને મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્ર આવી રહ્યો છ મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્ર તમારો વાત પણ મને આવી રહ્યો છે તો મિત્ર કેમ છો તમે શું કરી રહ્યા છો
હા બસ હું મજામાં છું અત્યારે તો કઈ નઈ અત્યારે તો ફોન જોઈ રહ્યો હતો ર્રીશું અત્યારે તો
અચ્છા તો આપતી છે એમ તો મિત્રો અભ્યાસમાં અભ્યાસમાં શું કરી રહ્યા છો તમે હ
હું અભ્યાસમાં તો હાલમાં કોલેજ સેકન્ડ ઈયરમાં છું
અચ્છા સેકન્ડ યર માંતો નહી
હા
તો મિત્ર એક મારે એક ટોપિક વિશે ચર્ચા કરવી છે તો એના પેલા હું તમને એક ક્વેશ્ચન પૂછું કે શું તમને બાઈક ચલાવવાનું બાઈક ચલાવતા આવડે છે
હા મિત્ર આવડે છે નહી
તો તમને મજા આવે છે બાઈક કે કોઈ વાહન ચલાવવાવામાં
હા મિત્ર મને બાઈક ચલાવવાનો ખુબ જ શોખ છે
અચ્છા અચ્છા તો તમને બાઈક ચલાવવાનો ખુબ જ શોખ છે તો આજનો ટોપિક પણ મારો આજ રિલેટેડ છે આપણે થોડીક ટ્રાફિક અને રોડ પરિવહન વિશે થોડી એવી ચર્ચા કરીશું તો શું આપ એમાં મને તમારો સાથ આપ તો
હા હા મિ બિરા
તો મિત્ર એમ જોવા જઈએ તો ભારતમાં ભારત એક સૌથી વધારેને રોડ નું નેટવર્ક ધરાવતું દેશ છે જેમાં ઘણા બધા એવા રોડ છે અને ઘણા બધા હાઈવે એમ સારા અને ખરાબ પણ કહી શકાય એવા રોડો ભારત હા ઉપલબ્ધ છે અને ઘણા બધા લોકો પાછે હાલના જમાનામાં અહ વાહનો આવી ગયા છે પોતાના વ્યક્તિગત વાહનો થી લોકો મુસાફરી કરવા પસંદ કરે છે અને અહ જે લોંગ જર્ની હોય અને કોઈ દૂર કશે દૂર જવાનું હોય તો પછી પ્લેન કા તો ટ્રેન નો ઉપયોગ કરતા હોય છે જોકે તે વાત અલગ હોય છે પણ આસપાસના એરિયામાં અને અહ થોડા દૂર એવા બાજુ બાજુના વિસ્તારો બહુ મોટા ભાગે હા હવે પોતાના પ્રાઈવેટ સાધને હ લઈ જવાનું પસંદ કરતા હોય છે હમ્મ. એમ જોઈએ તો જે અહ હિસાબે ભારત દેશની વસ્તી જ છે અને તે હિસાબે લોકો ને અહ અને ઇન્કમ પણ છે તે હિસાબે લોકો એ અહ પોતાના વાહનો વસાવ્યા છે અને અહ બધા સારી રીતે ફરતા પણ હોય છે. પણ ઘણી બધી મુશ્કેલી હવે હ એ થઈ રહી છે કે મોટી મોટી સિટીમાં અહ પોતાના પ્રાઈવેટ વાહન હોવાના કારણે ટ્રાફિક ની સમસ્યા પણ ઘણી બધી વધી રહી છે. અને સાથે સાથે ઘણા બધા આપણે છાપા માંથી ન્યૂઝમાં જોતા જોઈએ છેએ કે અહ ઘણા બધા અકસ્માત થવાના કારણે લોકો ના મૃત્યુ પામે છે. અને અહ ઘણા બધા એવા અહ ખતરનાક અકસ્માતો થતા હોય છે જે રોડ પર અહ ટ્રાફિક રૂલ્સ નું પાલન ના થવાના કારણે ઓવર સ્પીડિંગ થવાના કારણે એવા બધા અહ જાત જાતના અકસ્માતો આપણને દરરોજ જોવા મળે છે મિત્રો અને ચોમાસામાં તો અહ અકસ્માત તોની સંખ્યા ઘણી બધી વધી જતી હોય છે. તો એના વિશે આપણે અહ થોડીક અહ જાગૃત હો અહ જાગૃતતા હોવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે અહ કયા વિસ્તારમાં કેવી રીતે અહ બાઈક ચલાવવી જોઈએ કા તો પોતાનું વાહન ચલાવવું જોઈએ હમ્મ. ગામડા વિસ્તારમાં આપણે કેવી રીતે વાહન ચલાવવું જોઈએ સાંત વિસ્તારમાં કેવી રીતે વાહન ચલાવવું જોઈએ એના વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે અહ દરેક વ્યક્તિ પાસે પોતાનું લાયસન્સ પણ હોવું જોઈએ હવે જે રીતે ભારત દેશમાં નિયમ છે કે અહ અઢાર વર્ષ પછીની જ વ્યક્તિ અહ બાઈક કે બધું સાધન ચલાવી શકે અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકે તો દરેક વ્યક્તિ એ ડ્રાઈવિંગ લાયસન્સ પોતાનું હોય તો જ વાહન ચલાવવું જોઈએ અને ઘણી બધી એમ તો વસ્તુ છે જેમ કે આપડે ટુ વ્હીલર ની જ વાત કરીએ તો આપણે હેલ્મેટ પહેરવું ખુબ જ જરૂરી છે ઘણી બધી જગ્યાએ આપણે એવા પણ અહ ઇન્સિડેન્ટ જોતા હોયએ છીએ કે ઘણા બધા અકશ માં હેલ્મેટ ન પહેરવાના કારણે એ પણ થતા હોય છે ઘણા બધા લોકો પોતાના જે જીવ હોય છે એ હેલ્મેટ ના ભેરવા હોવાના કારણે ગુમાવી દે છે.
કારણ કે હવે અમને બાઈક. તમે બાઈક ચલાવ છો તમને ખબર જ હશે કે અ જે રીતે. આ બાઈક પર ખુલ્લું, અ બાઈક મતલબ ખુલ્લી રાઈડિંગ હોય છે કોઈ ઉપર છત વગે હોતી નથી તો આપણા જે માથું ખુલ્લું જ હોય છે અને નીચે પ વાથી આપણા માથા ને ઈજા પણ થઈ શકે છે અને મૃત્યુ પણ આપણો થઈ શકે છે તો આપણે. હેલ્મેટ પહેરવો ખૂબ જ જરૂરી છે સાથે સાથે વાત કરીએ આપણે. હ ફોર વ્હીલર. કાર કાર અને ટ્રક વગેરે ની તો એમાં પણ આપણે સીટ બેલ્ટ લગાવવું ખુબ જ આવશ્યક છે. તો એ નાની નાની વસ્તુઓને આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણી બધી વત. તે એવું પણ થતું હોય છે કે આપણે નાની નાની વસ્તુઓના કારણે હ કોઈ વ્યક્તિ એ પોતાનો જીવ ગુવામાં આવવો પડે છે અને
હ.
તો આપણે એવી વસ્તુ વિશે ઘણી બધી એવી કાળજી લેવી જોઈએ નાના નાના ટ્રાફ રુલ્સ હોય છે જે રીતે આપણે સિટી એરિયામાં. પોતાનો વાહન ચલાવત હોય છે તો આપણે ટ્રાફિક રૂલ્સ ન પણ ફોલો કરવો જોઈએ. હા લાલ લાઈટ પર આપણે ઉભું રહેવું જોઈએ. પીડી લાઈટ પર આપણે પોતાનો વાહન સ્ટાર્ટ કરી અને ત્યારબદ. હ લીલા લીલી લાઈટ આવે તો આપણે આપણો. હ આપણે આગળ વધવું જોએ.
હમ.
હમ અને લીલી લાઈટ ના થાય ત્યાં સુધી આપણે પોતાનું આહન અને પોતે ધીરજ રાખીને શાંતિથી ઉભું રહેવું જોઈએ. અને ઘણા બધા એવા ચિહ્નો હોય છે ઓવર સ્પીડિંગની. પણ આપણે વાત કરી કે ઘણી જગ્યાએ ઘણા રસ્તાએ ઓવર સ્પીડિંગ માટે બોર્ડ પણ લગાવ્યા હોય છે તો. એનું પણ આપણે પાલન કરવું જોઈએ હા મોટા ભાગના. અકસ્માતો હાઈવે પર એના કારણે જ થાય છે કે બધી. વાહનો બધા ઓવર સ્પીડિંગ. કરતા.
હ.
એ બધું કરતા હોય છે તો આપણે એના વિશે કાળજી રાખવી જોઈએ અને સાવચેતીથી પોતાનું સાધન. ચલાવવું જોઈએ જેના કારણે. હા આપણે પોતાનો અને બીજા વ્યક્તિ નો પણ જીવ બચાવી શકીીએ. તો મિત્ર તમે કશું કેવા માંગશો એના વિશે
હા મિત્રો તમે ખુબ જ સરસ વાત કરી જેમ કે આપણે. ટ્રાફિક રૂલ ફોલો કરવો જોઈએ. પછી લીલી લાઈટ આવે તો જવું જોઈએ અને રેડ લાઈટ આવે તો ઉભું રહેવું જોઈએ. તેમજ તમે કીધું એમ કે અકસ્માતો ન થાય. અથવા ઘણા બધા લોકો પોતાનો. અ જીવ ગુમાવતા હોય છે તો હેલ્મેટ પહેરવા જોઈએ. અ આમ જોવા જઈએ તો ટ્રાફિક નું મેન કારણ તો શહેરોમાં જ છે કારણ કે ગામડાઓમાં એટલું બધું ટ્રાફિક થતું નથી. પરંતુ રોજગારી લોકોને મળતી નથી. માટે લોકો શહેરો તરફ વધતા જાય છે પરંતુ રસ્તા તો પહોળા થતા નથી માટે, ખુબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે સવારે નવથી અગિયાર અને સાંજે આઠ છો થી આઠ ના દરમિયાન બધા અહ શહેરોમાં લોકો ઓફિસો અથવા તો શાળાઓ એક સાથે ખોલવા બંધ થાય એટલે અચાનક દબાણ વધે છે આના કારણે એ પણ ટ્રાફિક ખુબ જ વધે છે. ભારત પર એક એક જ રસ્તા પર સાયકલ ચાલે છે રિક્ષા ભારે ટ્રક લક્ઝરી આ બધું એક જ રસ્તા પર ચાલે છે માટે જે ગતિને અવરોધે છે માટે એનાથી પણ ટ્રાફિકની સમસ્યા ખુબ જ થાય છે. માટે જો અલગ અલગ અ કાર હોય કે બાઈક માટે અલગ અલગ રસ્તે રસ્તા હોય તો ટ્રાફિક થવાની સમસ્યા નથી પરંતુ ભારતમાં તો એક જ રસ્તા પર આ બધું ચાલે છે. માટે ત્રાફીક‌ થઈ શકે છે પોતાની લાઈનમાં ચાલું જોઈએ પછી જીબ્રા ક્રોસિંગના નિયમો લોકો ગંભીર માં લેતા નથી ટ્રાફિક ટાપિક ના લીધે કરોડો લીટર પેટ્રોલ એમના વેસ્ટ થાય છે અથવા તો ડીઝલ એમના વેસ્ટ થાય છે. આના કારણે દેશમાં દેશના અર્થતંત્ર પણ ઘણો બધો અ અર્થતંત્ર પણ મોજું બને છે. એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ આ બધી ગાડીઓ સમયસર નથી પહોંચી શકતી એનું મુખ્ય કારણ આ ટ્રાફિક જ છે. સતત હોર્ન વગાડવાથી અ બરાશ અથવા સાયલેન્સર માંથી નીકળતા ધુમાડાથી શ્વાસના રોગો થઈ શકે છે રસ્તા પર વાહન ચલાવતી વખતે વારં વાર અ લાઈન ન બદલવી જોઈએ આપણે જે લાઈનમાં ચાલતા હોય એ જ લાઈનમાં ચાલવું જોઈએ પછી સિગ્નલ પર જો વીસ સેકન્ડ થી વધુ નો સમય હોય તો વાહન ન એન્જિન બંધ કરવું જોઈએ. જેનાથી પ્રદુષણ ફેલે નહી અને ટ્રાફિકનો ટ્રાફિક લાઈન નો ઉપયોગ ખુબ જ કરવો જોઈએ દુકાન કે મોલ મોલ હોય એની બહાર વાહને પાર્ક ન કરવું જોઈએ જેથી અડધો રસ્તો રોકાઈ જાય છે આપણે એવું કરતા હોઈએ છીએ કોઈ દુકાને જઈએ તો તે દુકાનની બહાર જ આપણે આપણું સાધન મૂકી દઈએ છીએ તો એવું ન કરવું જોઈએ આપણે સાધન મૂકીએ છીએ તેથી રસ્તો ઘેરાઈ જાય છે માટે ટ્રાફિક વધે છે. અથવા તો કોઈ વચ્ચે ગાડી કે બાઈક મૂકી દે છે, તેનાથી પણ ટ્રાફિક વધતું હોય છે. એ ન કરવું જોઈએ જેથી રસ્તો પહોળો રહે અને ટ્રાફિક સમસ્યા થાય નહી માટે પબ્લિક એ રૂલ્સ ફોલો કરે પ્લિક તો ટ્રાફિકની સમસ્યા થતી નથી પરંતુ જો રૂલને અવ ગ તો ટ્રાફિકની સમસ્યા થાય છે રસ્તાઓની ક્ષમતા તો મર્યાદિત હોય છે. તેની સરખામણીમાં વાહનોનો ઘસારો સતત વધતો જાય છે. માટે ટાફિક સર્જાય છે તેને દૂર કરવા રૂલ નો ઉપયોગ કરવો જોઈએ, હા તો મિત્ર બસ હું આટલું જ કેવા માંગુ છૂ.
ખુબ જ સરસ માહિતી તમે તમારી દ્વારા પણ આપે અને મને લાગે છે કે તમને પણ ખુબજ સરસ એવી જાણકારી છે, ટ્રાફિક વિશે અને રોડ સેફ્ટી વિશે તોહું પણ મારા જે, ટોપિક છે, અને અ પૂર્ણ વિરામ આપીશ અને મિત્રો ખુબ જ મજા આવી તમારી સાથે. તે વાતો કરીને અને
હ
ખુબ ખુબ તમારો આભાર કે તમને તમે મને તમારો અમૂલ્ય સમય આપ્યો તો મિત્ર મળીએ પછી હવે
હા